હલો.
હા.
અવાજ આને
હા અવાજ આવે
હા. બોલ.
હા બે કંપની લેવાની છે બે વર્ષનું કરવાનું છે.
મણ ની હ બે કંપની લેવાન બે વરહ માં કર પીલા એમ કેતા કે એક જ કંપની જેવી લાની
એટલે બે કંપની ના બે વર્ષનું કરવાનું છેને, તો પછી એક કંપનીના. પાંચ વર્ષનું પાંચ ગુણોત્તર ઉદ્વવાન એવું છે. ઓપ્શન બે છે.
પાંચ વરહ ન પાંચ ગુણોત્તર
એટલે મીન્સ કે એક કંપનીનુ ધારો કે આપણે લીધ ટાટા તો બે જે ચોવીસ નું એકાઉન્ટ આખું લીધુ
હમ્મ.
તે એકાઉન્ટ પરથી પાંચ ગુણોત્તર હોધવાના કોઈ બી. પછી તે જ કંપનીનું પચીનું લેવાનું પાંચ ગુણોત્તર હોધવા ના. છવ્વી નું અતર નથી સત્તા છવ્વીસનું નથી, એટલે ત્રેવીસ ન લેવા પડે એવી રીતે પાંચ વરષ લેવાના કોઈ બી ને પાંચે પાંચ વર્ષના પાંચપચ ગુણોત્તર શોધવાના
એવું મન ન ખ મન ભૂમિક આજ ભૂમિ ખાટ હોટતાતીાર ખાલી એક જ અરણ જેવું જોયું મેંમ
હા, તેથી તો મેવ એક વર્સનુંું જોયું પણ પછી મેં છેને, પાછું તે દિવસ સવાલ મેં લખી લીધીલો
એક તો બોડું ઇંગ્લિશમાં પા ગુજરાતી ટ્રાન્સલેટ કરું
ઇંગ્લિશ ન ગુજરાતી ઘાથી તો માહિતી મળતી જ નથી.
હે
આજે જે ગણ આજે કેમ દાખલો ગણેલો કાચા નફા ન ગુણવત્તા ની બધું ખરું થ.
હા
એમાં તો અવાસ્તવિક મિલકત ને અમુક મળતી જ નથી.
આજે પેલો પાત્મઢાખલો
હા, રાખલો ઘણા એટીમાં કેમ આપડે દૂધ થી અમુક પાછોટી હઠી નગાડી એઈવા તે
હા
ટીવી રતે શુદધવા પાર્ડવાનું ખુશ-
હમ્મ
નહી અંદસ એવું બધું છે બહુ ને અમુક માહિતી છેને, બધી પાકા સર્વેમાં કરોડ માપેલી હ કે ઉપર હેડિંગ મારેલું કરોડમાં છેમ.
તો ટમ કમની પાય હ લીધી બહી
અરે તું કોઈ બી કંપની લે કોઈ બી કંપની બધી જ કંપની ના છેને, તારા પેલું ફાઈનાન્શિયલ એક સ્ટેટમેન્ટ છે ને તારું કરોડ માં જ બતાવશે
તો ત્રીસ લખ ન તો કરવામાં જ જ બિનેસ એટલા પેલું થઈ ગયે કે ન
હા તો શેરસ ને સાતસો ને છ્યાસઠ કરોડ છે, હ કંપની ના ને આપણેે ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ જે આવી હતી એ પા સાતસો ની હ તે જ બતાવે પાછલું બીજું કઈ ત ખાલી સાતસશે એલા છ. પ્યાટ લઈને ગણે પાછું જવાબ છેને, માઇનસ માં આવે બધા
હા
હા પછી એમાં પાછું અમુક ચોપડીની રીતે કરવા પડે અમુક નમ્રતા સૂત્ર લખાવેલા તે રીતે કરવા પડે તો પ હા જવાબ બે હ ને એવું છે બધા ઝીરો પોઈન્ટ માં જ આવમાં તો
બુધે જીરો પોઈન્ટ મમાં જ કે
હા, એટલે જે અમુક બે પછી બીજા ગુણોત્તર હોય ત ચાલુ મિલકત ના એવા એ પાછા બે પોઈન્ટ ને પાંચ પોઈન્ટ ને એમ આવ્યા પણ જે મેન ગુણત્ કાચા નફા ન તે તો જીરો પોઈન્ટમાં આવ્યોમ
ઝીરો પોઈન્ટમાં
હા.
પાચ ન ફન ગુણત્વ નઈ ભર
હા એલે કાચા નફા નો ગુણોત્તર ને ચાલુ ગુણોત્તર ચાલુ નફા નો ગુણોત્તર
ત જીરો કઈ એક પોઈન્ટ ની રીતેવું જોઈએ, ને ખાલી
તે તો મેં હું કીધું જો અવે ત્યાં આપણે એમ જોઈએ હે એની અંદર ફાઇન્સ સ્ટેટમેન્ટમાં આપેલું છે છસો ને છ્યાસઠ છે સાતસો ને છ્યાસઠ છે. કેવાશે પછી, અનામત ત્રણ હજાર
ત સરેર મૂડી એટલે આખ ભેલ ન હો ગણા તે ને પાછ બીજી હો આપલી હો
ઇક્વિટ ખાલી શેર મૂડી આપેલી નોટ ઇક્વિટી પ્રેફરન્સ છે કઈ સેપરેટ નહી, આપેલી ખાલી શેર મૂડી બ દાબેલી છે.
આ એટલે એક જ એક જ એકમાં જ બંને બતાવી દીધલો.
એક વાર પેન્ડિંગ બતાવી દીધો આ છેસોને છાસઠ તો છસો ને છ્યાસી કરોડ લેવાની આપડે એમ. છસો ને છ્યાસઠ કરોડ લેવા જાય તે તો ક્યાં દાખલો જાય આપડો.
તો ટુવે તે એટલી જ લીધી હ ને.
મેં તો પછી છસો ને છ્યાસઠ લીધી એમ ખાલી.
એટલે કેટલી લાખ કે પાહિ
ખાલી છસો ને છ્યાસઠ એટલે છસો ને છ્યાંસર એટલે એમ કેવા માંગે કે એ લોકો પાકુ સરવૈયું જે બધી રકમ છે ને ઓવરલ
હા.
એ સવાલમાં બધી ખાલી આપણે એમ મારવાનું કે પાકું સરવાયું કરોડમાં છે એમ. એટલે આપડે રાખીએ પાકુ સરવૈયો ખબર મૂડી દેવા પછી રકમ એમ.
હા.
તા રકમ માં એમ મૂડી દેવા પછી રકમ પછી કાઉન્સમાં લખવાનું કરોડમાં એમ.
હા.
પછી મિલકત લેણા રકમ પછી કાઉસમાં લખવાનું કરોડમાં એમ. ને એવી રીતે રાખવાનું પછી ધારો કે છસો ને છેાસઠ કરોડ હોય ખાલી મૂડી દે મૂડી છસો ને છેસઠ. ઇક્વિટી તો તો ત્રણસો ને વીસ કરોડે તો ખાલી ત્રણસો ને વીસ. એવી રીતે લખવા પડશે.
હા તુ એે ખાલી છસો ને છ્યાસઠ લીધેલું હોય ને તેમના લીધેઓ
હા તેજ ને છસો ને છ્યાસઠટું એટલે મારું એટલે ઝીરો પોઈન્ટ માં આવું પણ ઈ તો
એકાદ બે ઝીરો ઉમેર દેતે તો પેલુ આઈ જાતે.
હા તે પછી મને સા એજ વિચાર થયો એકાદ બે પેલું માટે. પણ પાછું છે ને મેમ પેલું ચેક કરે. કંપની ના ટેલી કર હે. પેલું આલુ આ પાકું સરવૈયું એમ.
તો ટેલી કરીને એમાં હું સાઈડમાં લખી દેવાનું વળી કરોડ છે આટલું.
હા તે તો ખરું જ પછી એ તો એવી રીતે જ કર્યું એટલે કઈ નિન તે આવી ગયા જવાબ. એટલે ખાલી એટલું એકમાં તકલીફ પડે બાકી બીજા બધા તો પછી એવા ગુણોત્તર હોય તે એકદમ ઈઝી ઈઝી ગુણોત્તર હોય તા એટલે આવી ગયા જવાબ. પાંચ ગુણોત્તર
પેલો તો નાલી કંપની છોડો હોડો દાખલો પહો.
કઈ લાગલો.
તેજ તો ટાટા સ્ટીલ ની એ બધી જ હોય.
હા તો મે મેંવ તાતા ની જ ગયણી.
તે તો તે જોઇ પાહિ પાહ બીજી મો હારામાં મોટી કંપની ની એ બધું જોઈને પહો બસો રહ્યું ને એવોર્ડે
મેઝ મેઝ અને કઈ કઈ કંપની પાગુ સરવેું ખબર કે ટાટા કંપની હોય હતું અડાણી ને જોયું બિ બિરલાસ બ્રધર એમ કે ખબર હાઈ કંપની ટીનું જોયું પછી એ પછી બહાર અમેરિકાની છે બે કાદ કંપની. એસી એસી બ્રધર્સ કેવી કઈ છે તે. એવી હાઈ કંપની ને ને મેં એવું જોયું અડાણી ની જોય અડાણી ની. રિલાયન્સ નિ જોઈ. તો પાહિ એ તો હાઈ કંપની એ તો પાહિ હાઈ
હાલ આપડે બાલાજી ને પેલી બલફેનારીને પટાવા.
લ્લેર ને ફારમાની ને.
હા.
હા તો એવું જોવાનું જ છે.
વારી નહી બડી.
હા તે એવો જ વાન જ છે.
છે મેરીલ છે.
વારી મેરીિલ પછી પેલી. બિરલા કે કઈ આપડે વાપી માં છે તે.
ખ તે.
બ્રેન બીરલા કે કઈ કહેવાય.
હેલો.
પેલી બોઈલર વાળી કંપની છે તે.
વયલજી ની યારની મળની ખ એટલે.
બિરલા કે એવી કઈ નામ છે હારૂજ ભઈ તે છે. પછી બીજી બીજી કઈ છે આપ. આપે પેલી ને પેલી ને સુઝલોન ને પવન ચક્કીવાળી.
હા એ જ જ સુઝ લોન કેવી જ.
હા એવું કઈ છે સ્ઝલોડ. એ પછી બે બે સ્ઝલોન્ડ કંપની છે ને બે જણ અલગ અલગ ચલાવે. એક. અડાણીની છે ને એક પેલાની છે ટાટાની છે.
હમ પેલુંનું હું જોઈ લન. હ બોી ગાડી વાાડી નની બ કોમની આડે રસ. ટલની ન હા બસ તે બધી. બી એમડબલ્યુ ની ને રોસલની બુઘાટી ની ને એ.
જેકવાર એ પાછી ટાટા કંપની માં આવે.
હ તે ટાટા મહ જે ઘરની.
હા તે તાતાા કંપની માં આવે.
ગર બુઘાટી પ રસ પછ આલ આ હડી હડી ન પ.
પછી પેલી આમ આવે હીરો અને હોંડા એ મજ થઈ ગઈ.
હા તે તો બોધને મજ બોધને અલગ અલગ હીરો.
તરશલાઓ ગાડીી નિચ છે ને કંપની. રસલા.
ટેસ્ટ લ ટા ટની છે કે હો નાંગ છે તટે.
એટલે એવો કંપની છે ને પણ ટેક્સ લાવો.
ટી બહી આસુ છું ક જ લ.
હા મારુટી મારુટીને સુુંઝ કમજ. ઠીક પછી આપડે પેલી રોયલસ.
રયલ ઇનફિન એટી કે. હા ટી હું ચાલે ટી જોઈ લ તો.
હા બધી હાઈ હાઈ લેવલ ની જ કંપની જોય લઈ છે.
હ હ.
હા એમ.
પેલું એ જા હ ને હલ આ રોલ છે બી એમડબલ્યુ છે બુઘાટી ને એ બધુંમાં
હા
માં પહાટીમાં કરોળમાં જ જોવા મળશે
બધું કોઈ બી કંપની જો આમ જે આપડણે હાઈ લેવલ ની અત્યારે વાત કરીએ બધી કરોડ માં જ છે.
ને તો પેલું માં જોઈ લ ટુયોટા નીમાં હો જોઈ લ.
હ ટયટા જાપાન.
હા તેમાં સ જ. પનની મની મને.
હ હા એ પાછી ના એ છે ને કરોડમાં પણ કઈ ખબર કે ડોલર.
હા. રૂપિયા માં પેલું. કર તો હતા.
એટલે એનો રીત પાછપડામાં આ કંપની કરતા વધારે બતાાવશે.
હા.
હા. આ કે મેં જો પેલી મે તને કીધું ખબર યુએસએની બ્રધર્સની કંપની જોઈ મેં. આસી બ્રધર્સ કેવી કઈ તે છે ને ડોલર માં બતાવે.
તેનેપહક પલું કરને એ બર બાત. કરો એટલે બ ટેસ બો કાપાય ને.
બધા ટેક્સ બાદ કરવાના હા.
હા.
હમ.
એ તેમાં મત લાગી જાય.
હા તેમાં એવું છે પાછું.
હમ પછી બીજી એમ આ રી કમની જોઈ.
પછી મોબાઈલ યોગ. કંપની છે ને બધી સેમસંગ ની છે ગેલેક્સી સેમસંગ ને ગેલેક્સી કંપની.
ગેલાક્સી એકકો જ ગેલાક્સી. એજ સેમસંગ હા. બસ ભૈય ઓપો તેજ રેડમી રિયલમી ની હેલી.
એ બધી ઓપોની જ કંપની.
એ ઓપોનું ઓપોનું જ પણ ખાલી નામ બદલીને. પેલું કલાક રીડમી રેનો. એ ઓપ્પો ન વિવો તો પેલાની કંપની છે બાર વારની.
બર વાર આની અલગ કંપની છે એ પાસે હમ.
પી લાવાની જોવા જાય ને.
હા હા. લાવા પછી નોકિયા તો ઈન્ડિયાની સૌથી જૂની કંપની નોક. ક્યાં ઇન્ડિયાની.
નોકિયા છે પછ બીજું કયું.
એલ જી.
હા બસ એલજી.
ઇન્ડિયાની
તેહું ઇન્ડિયા ની છે કે બહાર ની છે તે નની ખબર.
એલજી ઇન્ડિયાની છે.
હા તે બ પહી આઈતલ
આઈટેલ
તેઓ કર ન્ડિયાની જ નથી
આઈટેન ને હા તે ઇન્ડિયા ની આઈટેલ.
હા બસ ને ત પછી કાળવાળ જોઈ લની કમની.
વોડા ફોન છે.
ફોન વડાફોન નાને આઈડિયા પેલું થઈ ગ. હા બસ પછી એટેલ. આ જીઓ નની જોઈલા જીઓ પલો જે.
હ પછી બીજું પેલી બીજું કાર્ડ આવતોશે ખબર?
બી એસ એન એલ પલાઓણ ન
ઈન્ડયન ની ને તિથ તો
હા ત તો સરકારી આપલો પેલો બીએસએનએલ હ ગવરમેન્ટ વારા નુ
બી એસ એન એલ
હા
હવે તો ગવર્મેન્ટ વાળા જીઓ નો કાર્ડ આપે બીએસ એનએલ કરતા વધારે.
બી એસ એન એલ અમૂક જગ્યા હારુ
એસનએલ અમુક જગ્યા ની પકડમ કરને છે ને હવે ગવર્મેન્ટ વાળા મોસ્ટ તો પણ જીઓનો જ કાડ આપે બધાને
આપડે ત્યાં પેલું એ રસ્તે આપડે બસ માં જાય ત્યારે આવે
હ હા તે આપણા પેલુંમાં છે તાલુકા